હેલો.
હલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો?
જય શ્રી કૃષ્ણ. મજામાં છું. તમ તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું તમારી સાથે આરોગ્ય વિશે વાત કરવા માંગુ છું.
ખૂબ સરસ વિષય છે. આરોગ્ય જ જીવની સાચી સંપત્તિ છે.
હા. પૈસા, ઘર, ગાડી બધું હોય, પણ જો આરોગ્ય સારું ના હોય, તો જીવનનો આનંદ મળી શકતો નથી.
સાચી વાત. એટલન જોઈ ક કાવ્ય છે કિ પહેલું સુખને અહ જાતે નિરોગી
બિલકુલ. પહેલું સુખ તે જાતે નિરોગી. એટલે આજકલ લોકોનું જીવન ખૂબ વ્યસ્ત બની ગયું છે. કામના કારણે સમયસર ભોજન, ઊંઘ અને વ્યાયામ પર ધ્યાન આપતા નથી.
હા. એને એના કારણે બ્લડ પેચર પે પ્રેશર, ઔર ડાયબિટીસ, મોટાપા જેવી સમસ્યા વધી રહી છે.
બિલકુલ. તમે સવારે રોક વોક કરવા જાઓ છો કે?
હા, હું પણ બી રોજ સવારે અન આધો કલાક સાલવા જાઉં સું, એને શરીર તંદુરસ્ત રહે છે, અને મન પણ બી થોડોક પ્રસન્ન રેવે સે.
ખૂબ સરસ. હું પણ ચાલવા જવાનું શરૂ કર્યું છે. મને ખૂબ ફરક લાગ્યો છે. શરૂ શરીર એકદમ હળવું થઈ ગયું હોય ને એવું લાગે છે.
વ્યાયામ શરીર માટે જરૂરી છે. રોજ થોડો સો સમય કાઢીને યોગ્ય પ્રાણાયામ અહ અથવા ચાલવું જોઈએ.
બિલકુલ. તમે બિલકુલ સાચું કહો છો. યોગથી ઘણા લાભ થાય છે, અને આપણું શરીર છે એ લચીલું બની રહે છે, તનાવ ઓછો કરે છે અને એકાગ્રતા વધે છે.
સાચું કહો સો તમે. પ્રણાયામ પણ બી ખૂબ ફાયદેકારક છે.
બિલકુલ. પ્રાણાયામથી શ્વસન તંત્ર મજબૂત બને છે, અને શુ શરીરમાં ઊર્જા વધે છે. મારા હિસાબથી તો દરેક માણસને આપણા એકદમ બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને પોતાના શરીર માટે જરૂરથી આપવું જોઈએ, કારણ કે જો આપડ શરીર મજબૂત રહેશે, તો આપણે બધા કામ સારી રીતે કરી શકીએ. એટલે આપણો આરોગ્યનો ખ્યાલ રાખવો એ દરેક માણસની સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જ જોઈએ.
સાચી વાત કહો છો તમે. આરોગ્ય માટે સંતુલિત આહાર પણ જરૂરી છે.
બિલકુલ હા. જો ભોજનમાં શાકભાજી, ફળ, દાળ, દૂધ અને પૌષ્ટિક વસ્તુઓ ન સમાવેશ કરવામાં આવે, તો અહ આજકાલ ઘણા લોકો ફાસ્ટ ફૂડ ખાવાની આદતમાં પડી ગયા છે. તો અહ જો આ બધા આપડા પૌષ્ટિક ભોજનને આપડા અહ રોજની દિનચર્યામાં સામેલ કરવામાં આવે, તો બધાને અહ છે ને તે બહુ ફાયદો થાય. એટલા માટે જ પણ આજકાલનો સમય એવો નથી. બાળકોથી લઈને મોટા સુધી, બધાને જ ફાસ્ટ ફૂડ ખાવાની આદત પડી ગઈ છે.
એ જે તો સમસ્યા છે કે પીઝા, બર્ગર, કોલ્ડ ડ્રીક્સ અને એટલી વસ્તુએ એનું વધારે સેવન આરોગ્યને નુકસાન પહોંચાવે છે.
બિલકુલ, ઘરનું તાજું ભોજન હંમેશા વધારે સારું હોય છે. હા, ઘરનું ભોજન સ્વચ્છ, પૌષ્ટિક અને સુરક્ષિત તો હોય જ છે, પણ એના સાથે સાથે અહ બહુ જ હાઈજેનિક હોય છે, કારણ કે બહાર આપ ડે ભોજન જો પણ ફાસ્ટ ફૂડ ખાવાની આદત જેમને હોય, તો એમને જોયું જ હશે કે એ લોરી ઉપર સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે કે નહીં આવે. એનો આપણને ખાસ ખયા ખ્યાલ રાખવો જોઈએ. કોઈ પણ બહારની અહ લોરી પર ભોજન કરતા પહેલા તો.
સાચી વાત કહો છો તમે. પાણી પીવાનું મહત્ત્વ બી ઘણો અહ પણ બી ઘણું છે ના?
બિલકુલ, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જ જોઈએ. આપડા શરીરમાંથી ઝેરી તત્વો છે ને, એ બહાર નીકળી જાય છે. એના માટે આપણને આખા દિવસ દરમિયાન અહ અમ્મ પાણી પીવતો રહેવું જોઈએ. અને ઊંઘ વિશે તમારું શું માનવું છે?
સારું આયોગ આયોગ્ય માટે સાતથી આઠ કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘ પૂરી ન હોય, તો થાક, ચિડચિડા પણ અને બીજી તકલીફ બી થઈ શકે છે.
બિલકુલ, સાચું કહો છો તમે. ઊંઘ પૂરી ના હોય, તો આપડા ચીડચીડા પણ વધારે થઈ જાય છે. અને જો સાચી વાત, તો એ પણ છે કે આપડે વધારે પડતો સમય હવે મોબાઈલ, ટેકનોલોજી, ટી વી એવી બધી વસ્તુઓને આપડી દી દ છે તો આપડી ઊંઘની જગ્યા છે ને, આ બધી ટેકનોલોજી એ લઈ લીધી છે. એટલા માટે આપડી ઊંઘ તો ખરાબ જ થઈ જાય છે.
હા, સૂતાં પહેલાં મોબાઈલ, મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનો જોઈશે ના.
બિલકુલ, માનસિક આરોગ્ય એક માનસિક આરોગ્ય પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેટલું કે આપડે બીજી વસ્તુનો ખ્યાલ રાખીએ છે. એટલે આપણને પૂરતી નીંદ તો જરૂરથી લેવી જોઈએ. જરૂર, ફક્ત શરીર નથી, મન પણ સ્વસ્થ હોવું પણ બહુ જરૂરી છે. અને તનાવ દૂર કરવા માટે, આપણને બીજા કયા પર અહ પણ કેટલાય બધા તરકીબો છે, એ પણ અપનાવી જોઈએ. જેમ કે પરિવાર સાથે સમય વિતાવો, મિત્રો સાથે વાતો કરવી પુશ સ્તક વાચવી, સંગીત સાંભળવો અને સકારાત્મક વિચાર રાખવા અને મનોરંજન માટે પણ આપણને કાઈ ને કંઈ એવા ઉપાયો કરવા જોઈએ, જે આપણને મનગમતી વસ્તુ હોય એના સાથે, એનામાં આપણું મન લગાવુ ટાઈમ કાઢવો, તો આપણને માનસિક શાંતિ પણ મલી રહે છે.
હસવું પણ બી આરોગ્ય માટે સારું માં અહ માનવામાં આવે છે.
હા, બિલકુલ હસવાથી પણ મન હલકું થાય છે અને તનાવ ઘટે છે. ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવવું પણ જરૂરી છે.
બિલકુલ, સમયે સમયસર જાંચ કર કરવા કરવાથી આરોગ્યની મા માહિતી વહેલી મીલી જાય છે.
બિલકુલ, કોરોના પછી લોકોમાં આ સ્વચ્છતા અને આ આપણને પોતાનો અહ ચેકઅપ કરાવવું, આ પ્રત્યે બહુ જ જાગૃતા વધી ગઈ છે.
કોરો હા હાથ ધોવાની સ્વસ્થા સ્વસ્થ રાખવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી બની ગઈ છે
બિલકુલ રોગ પ્ર્રતિકારક શક્તિ વધારવા માટે બીજું શું કરવું જોઈએ?
પૌષ્ટિક આહાર નિયમિત વ્યાયામ ઓર પૂરી ઊંઘ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવી જોઈએ.
બિલકુલ બાળકોના આરોગ્ય માટે માતા પિતાએ બી બહુ ધ્યાન રાખવું જોઈએ સમયસર રસીકરણ, પૌષ્ટિક ભોજન, સ્વચ્છતા અને રમત રમતો માટે સમય આપવો જોઈએ. વડીલોના આરોગ્યની પણ આપણને ખૂબ કાળજી રાખવી જોઈએ તમે તમારા વડીલોની કેવી રીતે કાળજી રાખો છો?
હા તમને સમયસર દવા હલકો વ્યાયામ અને ભાવનાત્મક સહકાર આપનો જોઈએ.
બિલકુલ આપણે આ જે આરોગ્ય વિશે ઘણી વાતો કરી અને બઉ જ જલ્દી જો આપણે અ સારી રીતે આપણો જીવનનો જે આરોગ્ય છે એને જાળવી રાખીએ પહેલાથી જ આપણે સચેત થઈ જઈએ તો આપણને અ જીવનમાં આગળ અ મુશ્કેલો આવતી નથી અને સારી રીતે આપણે આપણું આયુષ્ય વધાવી શકીએ છે એટલે આપણા આરોગ્યને અમ સ્વસ્થ અને સારો રાખવા માટે આપણને આજથી જ જાગૃત થવું જોઈએ અને ઘરનાના બધાને પણ આપણને જા જાગૃકતા આપ અપાવી જોઈએ અને એ લોકોને પણ જાગૃત આપ કરીને અને સારી રીતે આપણી જે જીવનશૈલી છે એ સુધારવામાં પ્રયત્ન કરવા જોઈએ સમયથી ઉંગ પૂરી કરવી જોઈએ પૌષ્ટિક આહાર નિયમિત વ્યાયામ કરવો જોઈએ અને પરિવાર સાથે સારો સમય વ્યતીત કરવો જોઈએ ક્યાંક બહાર બાળકોને બાળકોનો વડીલોનો ઘરના બધાઓનો અ સમયસર ભોજન સાથે ઊંઘ પૂરી કરવા અને પાણી પીવા આ બધા માટે એ લોકોને પણ અ જાગૃત કરવા જોઈએ તો જ આપણે આપણે આપણા આરોગ્ય ની સંભાળ સારી સારી રીતે કરી શકીશું.
બિલકુલ આરોગ્યની સંભાળ આજથી જો શુરૂ કરવી જોઈએ આ સુંદર ચર્ચા માટે આભાર આપ
મા માં તમને પણ ખુબ આભાર આપણે ફરી મળીશું અને તમારાથી ખુબ જાણકારી અ વિશે આ બધી આ બાબત વિશે ખુબ જાણકારી મળી અને તમે પણ સ્વસ્થ રહેજો અને પરિવારવાળાનો પણ ખ્યાલ રાખજો. તો હાલો આપણે ફરીથી મળીશું અને બીજા કોઈ આ વિષય પર જરૂરથી ચર્ચા કરીશું આવજો સ્વસ્થ રેજો અને ખુશ રહેજો.
હ ઘણા લોકા દિવસ મહેનત કરે છે પણ પોતા આરોગ્ય પર ધ્યાન આપતા નથી તો આપ બી ધ્યાન આપજો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.